ઓ
કેમ છે ભાઈ
બસ ભાઈ મજામાં છું તું કેમ છે
એ પણ મજામાં છું ભાઈ
હા અરે હવે મારી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ભાઈ વિચાર તો હતો કે સમર વેકેશનમાં કઈ પ્લાન બનાવીએ
વાહ આખરે કોઈએ તો આ વિષય કાઢ્યો
હું તો ઘણા દિવસથી ભાઈ ફરવા જવાનું વિચારી રહ્યો હતો પણ મને કોઈ મળતો જ નથી કે આપણે મળીને ક્યાં જાય તો મેં વિચાર્યું કે આપણા ગ્રુપઅ ફ્રેન્ડસ ના જે ગ્રુપ છે એમાં ચર્ચા કરું કે ચાલો સમર વેકેશન માં કઈ ફરીને આવીએ
હ હા તો ભાઈ બહુ સારું વિચાર્યું યાર હું પણ ઘરમાં બેસીને બોર થઈ ગયું ભાઈ તો આપણા ગ્રુપ ના કોઈ લોકો તૈયર જ નથી થાય ભાઈ કઈ ફરવા જવાનું કોઈ મેસેજ ને કોલ કોઈ પણ નહી કરે કે ભાઈ ચાલો ફરવા જઈએ વેકેશન પડી ગઈ છે
હા નહી નહીં સાફ કરો છો તો પેલા આપડે નક્કી કરીએ કે ક્યાં જવાનું
મને તો હિલ સ્ટેશન જેવું છે આ ગરમીમાં ઠંડી જગ્યા જ મજા આવશે
મને પણ ભાઈ એમ તો ક્યાં ગવાનું માઉન્ટ આબુ કે સપુતારા કેમ રહેશે
સાપુતારા નજીક છે અને બજેટમાં પણ આવી જશે જાદા દૂર પણ નથી છે આપણા બજેટમાં પણ આવી જાય
પણ માઉન્ટ આબુમાં ફરવાનું સ્થળો બહુ બધું છે
હા આ તો સાચું છે નક્કી કરવા માટે બંને જગ્યાની માહિતી જોઈશ જોઈશું
હા ભાઈ તારી વાત સાચી પણ જો એક વાત તો આપડે ભૂલી ગયા જો સૌથી મહત મહત્વની વાત છે અ કઈ ટ્રીપ પ્લાન કરવા માટે એ તો બજેટ છે
હા ભાઈ તો બજેટ જ તો છે ભાઈ એ દરેક ટાઈમ બજેટ આપડું બહાર થઈ જાય ભાઈ એટલે કઈ કોઈ તૈયાર જ નથી થાય જવા માટે
હા ભાઈ મારા ખિસ્સામાં તો સ્ટુડન્ટ બજેટ જ છે
અરે ભાઈ બધા માટે એજ સ્થિતિ છે ભાઈ
જો તીન ચાર દિવસ ટ્રીપ કરીએ તો લગભગ પાંચ હજાર થી સાત હજાર પ્રતિ વ્યક્તિ ખર્ચ થઈ શકે
હા એ મેનેજ થઈ જશે
પણ જો આપણે જો અ ટ્રેનથી જઈએ તો ખર્ચ થોડો ઓછો થાય
હમ્મ હા આપડા ગ્રુપ માંથી કોણ આવશે તને શું લાગે છે
હું અને તું તો પક્કા જ છે
હમ એક મીત છે મીત પણ પાકો છે એ મને કીધું કે ભાઈ કઈ ફરવા જઈએ તો મને કેજે હું મારોું હું પક્કું છું ભાઈ કઈ પણ જાઉું મને પણ જવાનું છે મ
સારો સારું તો આપડે પ્રેન્સ ધ્રુવ અને વિશાલ ને પણ પૂછી તે લોકો શું કહે છે એ લોકોને ફરવા માટે આપણા સાથે જવાનું
હા વધારે લોકો લોકો હશે તો મજા આવશે કેમકે બે ત્રણ લોક થી મજા નહી આવે ભાઈ કમસે કમ પાંચ છ લોકોક તો જોઈએ
પણ જો વધારે લોકો હશે ને તો પ્લેનિંગ પણ બહુ મુશ્કેલ બનશે
હા એ પણ સાચું કીધું ભાઈ જેટલા જારા લોકો પ્લાનિંગ કરવામાં તો મુશ્કેલી થાય
હા તો હોટલમાં રોકવાનું કે હોમ સેમાં
હોમ સ્ટેટમાં અલગ મજા આવે
અને તે સસ્તું પણ પડે છે
હા પણ હોટલમાં સુવિધા વધુ મળે
હ ચાલો બંનેના રેટ જોઈએ કે નક્કી કરીએ
હા ટ્રેન થી જવું કે બસ થી
શું વિચારીએે તારા હિસાબથી ક્યાં જવાનું જોઈએ
મને ટ્રેનમાં મુસાફરી કરવી ગમે છે બસમાં કઈ મને ઉલટી થાય થું પેક ફેક દેવું લાગે હા
હા તો આપણેે એજ પસંદગી કરીએ જો બધાને સારું હોય
સારો હા ટ્રેનથી ક ટ્રેન ન રેટ પણ ઓછું છે ભાઈ ટિકિટ ન પ્રઇસ પણ ઓછું છે બસથી સુ છે ભાઈ એ સુઈ સુઈ જાય અને સુ જોઈ ન જઈએ આરામથી બસ હા ભાઈ લઈ લેજ વિન્ડો સીટ મિડ ઓમિડ જેવું લાગે તો મને આપજે ઓમિટ કરવા માટે
હા ભાઈ તને આપીશ આપીશ પણ આપણે જો પહેલાથી બુકિંગ કરાવી લેવી પડશે હા
દિવસે મળી એ નથી
સાચું સાચું યાર તને ખબર છે ટ્રીપની સૌથી મહત્વનું વસ્તુ શું પડે
તું ફરવું
નહી નહી બીજા કોઈ કેશ કર
નહી ભાઈ અરે નહી ભાઈ ખાવું
અરે ભાઈ આા પણ આ વાત તો હું પણ તારી સાચું કીધું ત આવું તો જ
દરેક જગ્યાની લોકલ ફૂડ ટ્રાય કરવી જોઈએ
હા ખાસ કરીકેની સ્ટ્રીટ ફૂડ તો ભાઈ દરેક જગના સ્ટ્રીટ ફૂડ ભાઈ બહ ફેમસ હોય
હા અને જો આપણેે આ વખતે એના ઘણા ફોટો પાડવાના છે હા
અને રી પણ બનાવવાની છે કે
હા હા પ્રિન્સ કેમેરામેન બનાવી દઈયો
તો ભાઈ એક એક દિન નો પાંચસો પાંચસો છસો છસો ફોટો રીલ બને
પણ એ જયારે સો સો ફોટો પાડશે ને ભાઈ એમાંથી
હમા એ તો હંમેશા શનું છેવાય એવ
હા યાદ છે ગયા વર્ષે આપણા બીચ પર ગયા હતા
હમ અને રાહુલ ના ચપ્પલ પાણીમાં વ વહેતા ગયા હતા
અરે ભાઈ આ વાત તો કોણ ભૂલી શકે
પછી તું આખો દિવસ ખાલી પગે ફરતો હતો
અને જયારે કોઈ એને કહે કે ભાઈ હું તારા પાસે ચપ્પલ નથી તો એ કહેતો હતો કે આ તો મારી નવી ફેશન છે
આ વખતે કઈ એડવેન્ચર પણ કરવું જોઈએ
જેમ કે શું કરવીું જોઈએ આપડે તને એવું આઈડિયા છે કે
મને મને તો ભાઈ ટ્રેકિંગ બહ ગમે એું શ વિચારું છું કે ટ્રેકિંગ જઈ ટ્રેકિંગ કરશે આપડે લોકો
પણ ભાઈ હું તો દસ મિનિટ ચાલ્યું ને પછી થાકી જાઉં
એવું તો ભાઈ સીડી ચડવી પણ પાણી માંગે છે
અરે ભાઈ શું કરું હવે આદત થઈ ગઈ છે તો શું કરવાનું
હમ સાચી વાત છે રાત્રે શું કરશુ
કપ્પા મારશું ભાઈ
કાડ રમીએ હું તો વિચારું છું કે ઉનો ઉનો ભાઈ બહ ચાલે આજકાલ નો રમીએ આપડે
અરે ભાઈ આપણા લોકોને તો ન જ ખબર ને મે અત્યારે અ મે મારા મારા ભાઈ ના ઘરે ગયો હતો તો ત્યારે મને ખબર પડી તો ઉના ઉનોથી સારા સારા પણ જો આપણા તીન પત્ની ના કાર્ડ હોય ને
હા હા
એનાથી બી બહુ સારું સારું ગેમ હોય આપડે કેમ વિચારીએે કે આ તો ખાલી જુવા ગેમ છે પણ નહી ભાઈ એનાથી ઓ થી બહુ સારું સારું ગામ તેનાથી રમવા પડે બહ મજા આવે
હા હા એ એમાં બહ ગેમ હોય જે એવું નહ ટીન પતી જ હોય એના થી બહુ ગેમ રમી શકે ભાઈ
હા ગધા ચોર ને અને બહુ બધું ગેમ છે આ
હાું પણ જોયું ભાઈ મારા દોસ્તાર લોકો પણ રમે
ભાઈ મેં તો ગયો હતો ને હા મે મારા ભાઈ ના ઘરે ગયો હતો નું એ મને ર મળે મને તો બહુ આનંદ આવી ગયો ભાઈ તે રમીને
હા અને કોઈ હોરર સ્ટોરી પણ કહીએ કોઈને કહીએ કે ભાઈઈ હોરર સ્ટોરી પડીી આવજે અને બતાવજે ત્યાં
અરે ભાઈ તું હોરર સ્ટોરી દેખાવી દે ને પણ પછી મને ઊંઘ નહી આવે
ઘરે પાછા ફરતી વખતે કઈક ખરીદી પણ કરીએ
હા હા પરિવાર માટે ગિફ્ટ પણ લેવાનું છે
હમ હું તો ભાઈ ઘરે બધા પૂછશે કે અમારા માટે શું લાવ્યા કેટલા દૂર ફરીને આવ્યા પણ અમારા માટે કઈ લાવ્યા નથી.
હ અને પછી કાઈ નહી થઈ જાય તો દાટ પડશે.
હા તું તું ફાઈનલ શું જવાનું કે ન. જાવા દુ ભાઈ ફઇનલ.
જવાનું જ છે ને.
હમ ચાલુ એક વાર પહેલે બધા મિત્રોને પણ પૂછી લીધે એનો શું વિચાર છે બધા લોકોનો. કેમ કે થોડુંક જન હોય ત્યારે જ મજા આવજે આપડે બંને જઈને શું કરીએ.
પૂછી લોઉ જે કે કોણ કોણ આવવાના છે અને. પછી આપડણે પ્લાન કરીને જઈએ.
હમ મજા આવી જાય અગર. જઈએ તો ભાઈ.
સારું સારું ચાલ પાછી આપડે પૂછી લે પેલે કોણ કોણ આવે અને ત્યાં. ત્યાર પછી આપડે પ્લાન કરીએ.
હા વય હા જેમ બધા લોકો કીધે તેનાથી એના ઉપરથી નિર્ણય લેજે ભાઈ જવાનું. ચાલ ઓકે ભાઈ હા ચાલ જય શ્રી કૃષ્ણ ભાઈ.